હલો, હા મારો અવાજ સંભળાય ને તમને?
હા હા સંભળાય છે.
હા, કેમ છો તમે?
બસ મજામાં.
હા તો આજે આપણે જે છે, એ દુષ્કાળ વિષય ઉપર વાત કરીએ?
હા હા જાણીએે દુષકાળ વિશે.
હા. તો જે એ ખૂબ જ સરસ વિષય છે કેમ કે આજકાલ વાતાવરણમાં જે છે સતત ફેરફાર થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડે છે તો ક્યાંક લાંબા સમય સુધી વરસાદ પડતો જ નથી એટલે જય્યારે લાંબા સમય સુધી વરસાદ ન પડે તો પાણીની ગંભીર અછત સર્જાય છે. ત્યારે જ આપણે તેને દુષ્કાળ કહેતા હોઈએ છીએ એમ.
સાચું જ કહ્યું કા અતિવૃષ્ટિ થાય છે. અને કા સાવ ઓછો વરસાદ પડે છે એને જ દુષ્કાળ કેહેવાય છે. એટલે અત્યારે ઘણી જગ્યા એ આપણેે જોઈએ છીએ અતિવૃષ્ટિ કે વાદળ ફાટય્યું વાદળ ફાટય્યું પરંતુ એ અતિવૃષ્ટિ સારી ના કહેવાય ખેતી ધોવાય જાય અને શહેરોમાં દુકાનોમાં પાણી ભરી જાય છે.
હા. અને બીજું એ છે કે દુષ્કાળના જે મુખ્ય કારણો જે છે એ ઘણા બધા હોઈ શકે. જેમ કે સૌથી મોટું કારણ જે છે કે ઓછું અને અતિનિયમિત વરસાદ જે છે. આ ઉપરાંત જે છે એ જંગલોનું અતિશય કાપ કાપકામ થતું હોય, પર્યાવરણનું પ્રદુષણ થતું હોય ગ્લોબલ વોર્મિંગ થતું હોય, ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ થતો હોય પાણીનો બગાડ પણ થતો હોય તો એ દુષ્કાળ માટે જે છે, બધી જ વસ્તુ જવાબદાર હોઈ શકે છે.
તો મેં બિલકુલ સાચું કહ્યું. કે દુષ્કાળમાં એ બધું થતું હોય પણ ખેડૂતોની સમસ્યા બહુ જ આકરી થાય એમાં. જોકે સમાજ ને તો નડવાનું જ છે, સમાજમાં દેશમાં બધે. કારણ કે દુષ્કાળ પડે તો અનાજ તો પાક મૂકવાનું છે જ નહીં એટલે પાણી વિના જનજીવન અશક્ય છે.
હા. અને વૃક્ષો જે જંગલોનું દુષ્કાળ સાથે પણ ઘણો સંબંધ હોય છે. જેમ કે વૃક્ષો જે છે એ વરસાદના ચક્રમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. વધુ વૃક્ષો હશે તો ભેજ જળવાઈ રહેશે અને વરસાદની શ શક્યતા પણ વધશે. એટલે જ્યારે જંગલો કપાઈ જાય, ત્યારે વરસાદનું પ્રમાણ પણ ઘટી શકે છે. અને જમીન પણ સૂકી બની જતી હોય છે.
હા વૃક્ષોનું તો બહુ જ મહત્વ છે. જો જ્યાં જ્યાં જંગલ છે, જ્યાં જ્યાં ભારે ગીજ વૃક્ષો છે. ત્યાં ત્યાં વરસાદ શક્ય છે પરંતુ જ્યાં ઓછા રણ છે રણ. એ રણ વિસ્તારમાં વરસાદ ઓછું પડે છે.
હા. તમારી વાત એકદમ સાચી છે અને જોઈએ આપડે કે સૌથી વધુ અસર જે છે છે ખેડૂતો ઉપર પણ થાય છે. કે વરસાદ ન પડે તો પાક સુકાઈ જતો હોય છે અને એમનો જે વખત તેમનું દેવું પણ વધી જતું હોય છે કે અને જોઈએ કે પશુઓ માટે ઘાસ જે છે એ પણ ઓછું થાય છે અને પાણીની અછત પણ સર્જાતી હોય છે. આવી ઘણી બધી સમ સ્યાઓ જે છે એ પણ થઈ શકતી હોય છે.
હા હા. ખેડૂતો જો અત્યારે થોડો વરસાદ પડે તો વાવી દેતા હોય છે. પછી જો વરસાદ ના પડે તો એ પાકે પણ નહીં. અને જો ખેડૂતોને વર્ષ નબળું પડે તો સમાજ ઉપર અને સમાજના દરેક માણસો ઉપર પીવાના પાણીની પણ અછત પડે અને અનાજની પણ અચ્છત પડે.
હા, તમારી વાત એકદમ સાચી છે. અને આપડે જોવા જઈએ તો સામાન્ય લોકો પર પણ તેની ઘણી બધી એવી અસર પડતી હોય છે. કેમકે શહેરો અને ગામડોમાં પાણીની કટોકટી સર્જાતી હોય છે. ત્યારે લોકોને પીવા માટેના પાણી માટે લાંબી લાનમાં ઊભા રહેવું પડતું હોય છે અને કેટલાક વિસ્તારોમાં તો ટેન્કર દ્વારા પાણી પણ પહોંચાડવું પડે છે અને ઉદ્યોગો અને નાના વ્યવસાયોને પણ અસર થતી હોય છે. તો ઘણી બધી અસર જે છે એ દુષ્કાળને લીધે આવી રીતે થતી હોય છે એમ.
નદીઓ છે, તળાવો છે, કુવાઓ બધું જ દુષ્કાળ પડે, તો સુકાઈ જતું હોય છે. અને જંગલી પ્રાણીઓને પણ પાણી મળતું નથી. ઘણી જગ્યા એ જમીન બિન ઉપજાઉ પણ થવા લાગે છે અને ધૂળ ના વંટોળ ખુબ જ વધવા લાગે છે, ખાલે ખાલા સૂ કાપવન વધારે લાગે છે.
હા અને એમાં પણ જોઈએ કે દુષ્કાળને રોકવા માટે આપણે ઘણી બધી વસ્તુ વતુ જે છે કરી શકીએ છીએ. જેમ કે જોઈએ કે આપણે અ પાણીનો બગાડ જે છે એ અટકાવવો જોઈએ. બીજું કે વરસાદી પાણીનું સંગ્રહમાં વધુ છે. વૃક્ષો વાવા જોઈએ, ટપક સિંચાઈ જોઈ પાણી થી બચાવતી ખેતી પદ્ધતિ અપનાવવી જોઈએ. અને દરેક ઘરમાં પાણીનો જે છે સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ એમ.
હા . સરકાર શું પગલા લે એ વિશે થોડું જણાવશો?
હા એમાં જો સરકાર જે છે એ ઘણી બધી કરે કે તળાવો જે છે ઊંડા કરાવી શકે છે, ચેકડેમ બનાવી શકે છે. નદીઓને જોડવાના પ્રોજેક્ટ પણ કરી શકે છે. અને ખેડૂતોને સહાય પણ આપે આપી શકે છે અને પાણીના સંરક્ષણ અંગે જાગૃતિ પણ ફેલાવી શકે છે. તો આવી ઘણી બધી રીતે જે છે કે સરકાર જે છે એ આપણને મદદ કરી શકે છે.
વરસાદી પાણી નો સંગ્રહ ખરેખર ઉપયોગી છે?
એ વિશે જરા બતાવશો?
તમારો સવાલ જે છે એકદમ બરાબર છે કે વરસાદી પાણીનો સંગ્રહ જે છે એ ખૂબ જ ઉપ ઉપયોગી છે. કેમકે જો દરેક ઘર શાળા અને સરકારી ઈમારતમાં વરસાદી પાણીનો જો સંગ્રહ કરવામાં આવશે. તો ભૂગર્ભ જળનું સ્તર પણ વધી જશે અને ભવિષ્યમાં પાણીની અછત પણ ઘટશે. એટલે આપડ વરસાદી પાણીનો સંગ્રહ જે છે, એ ખુબ જ ઉપયોગી બની જાય છે.
આમાં છે જે બાળકો છે, યુવાનો છે તે એની રીતે શું પ્રોસીજર કરી શકે?
હા બાળકો જે છે એ પણ એમાં ઘણું એમનું યોગદાન આપી શકે છે. યુવાનો પણ આપી શકે છે. પણ સૌથી વધારે આમ જોઈએ તો યુવાનો એ જ આપવું જોઈએ. અને પાણી નો બગાડ ન કરવો જોઈએ, વૃક્ષારોપણમાં ભાગ લેવું જોઈએ, લોકોને પાણી બચાવવા માટે જે છે પ્રેરણા આપ આપવી જોઈએ. પર્યાવરણની સુરક્ષા માટે કામ કરવું જોઈએ. આ ઘણી બધી વસ્તુ જે છે કે બાળકો કો અને યુવાનો કરી શકે છે એમ.
હા.
કેટલા વર્ષમાં આપણને જો ભલે ચાર પાંચ છ વર્ષે એક વાર દુષ્કાળ પડે તો ઈ આપણને શું શીખવી જાય?
દુષ્કાળ જો આપણને એ શીખવે છે કે, પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ. કે જ્યારે આપણે પાણી આવતું હોય ત્યારે એનો આપણે બેફામ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પછી જ્યારે દુષ્કાળ પડે છે. ત્યારે આપણે પાણી માટે ઝૂંકવું પડ હોય છે તો મેઈન આપણને એ શીખવે છે કે પાણીનો બચાવ કરવો જોઈએ. અને જેટલા આપણે વધારે વૃક્ષો વાવશું એટલું જ વધારે આપણને ફાયદો થશે એટલે વૃક્ષોનું વાવવું જે છે એ પણ વધારે એ આપણને દુષ્કાળ શીખવી જતું હોય છે એમ.
હા હા આજથી લગભગ દસ થી બાર વર્ષ પેલા દુષ્કાળ પડેલો ત્યારે ઘણા લોકો એ પોતાના પશુઓ માટે દાગીના છે એ વેચી અને જે મિરરની પેટીઓ આવ તી તી. એ ખડની એ પણ ખરીદી હતી. અને શેરડીના ખટારા પણ ખરીદ્યા હતા. આવી રીતના પોતાના પશુઓનો બચાવ કર્યો હતો.
હા તમારી વાત એકદમ સાચી છે અને આપણે જો આજથી જ સંકલ્પ લઈએ કે આપણે પાણીનો બગાડ ના કરવો જોઈએ, વધારે વૃક્ષો વાવવા જોઈએ, વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ, પર્યાવરણને બચાવવું જોઈ જોઈએ પાણી એ તો જ આપણે જો પાણી બચાવીશું તો જીવન પણ બચી જશે. એટલે આ બધું જે છે એ આપણે બચાવતા રહીશું. તો આપણે જે છે એ ઓછા ટાઈમે જે છે અને દુષ્કાળ જે છે એમાં પણ આપણને ખુબ સારું એવું પાણી મળી રહેશે. તો આપણેે આ બધી વસ્તુ જે છે એનું ખૂબ એવું ધ્યાન રાખવું જોઈએ. આપણે જોઈએ કે, કચ્છનું રણ જે છે ત્યાં વૃક્ષોનું જે છે પ્રમાણ એ ખૂબ જ ઓછું છે. એના કારણે જે છે ત્યાં વરસાદ પણ ઓછી માત્રામાં પડે તો સૌથી વધુ દુષ્કાળની જો પરિસ્થિતિ હોય તો એ કચ્છમાં રણમાં થતી હોય છે એમ
હા હા ત્યાં તો રેતી નો ભાગ વધારે છે એટલે માટી ઓછી છે એટલે પાણી નો સંગ્રહ થઈ શકે નહી એટલા માટે રણ રણમાં પાણી ન રહે. એટલે ત્યાં તો આપણે વૃક્ષો વૃક્ષો એ પણ ઓછા થાય. રેતીમાં થતા હોય તેવા નારિયેળી જેવા વૃક્ષો ત્યાં વધારે થતા હોય છે.
હા તો આજે આપણે ખૂબ સરસ એવી વાત કરી તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે તો તમારું પણ ખૂબ ખૂબ આભાર.
હા હા તમારો પણ ખૂબ ખૂબ આભાર.